હલો.
હલો હલો
હલો.
હલો.
હલો. હાલો, હા હવે આવે છે.
હા થોડું જોરથી બોલો ને.
હલો.
હા બોલો શું કરો છો?
કઈ ના બેઠા હતા તમે શું કરો છો?
કઈ ના બહાર ફરવા આવ્યો તો હતો ત્યાં બેઠો હતો ગાર્ડનમાં.
અચ્છા અચ્છા કેવું ચાલે છે?
બસ જલસા છે મોંઘવારી તો જુવો બાપા કેટલી વધી ગઈ છે.
એ તો છે જ બહુ વધુ અત્યારે એ જ થઈ ગયું છે મોંઘવારી બહુ વધી ગઈ છે.
હા એજ ને જુઓ ને હાલ અત્યારે ફરવા આયા તોય, ખબર નહિ એમને એમ દસ હજાર તો ખર્ચો થાય ગયો.
હા એ જ ને પાછું બીજી સિટીમાં જઈએ તો એ બહુ વધારે ઓલું થઈ જાય મતલબ સિટી એમાં જઈએ તો તો બહુ જ પૈસા વપરાઈ જાય.
હમ એજ ને અહિયાં અમારે દિવસમાં પાણીમાં જ ખાલી પાંચસો હજાર તો વપરાય જાય. કેમ કે અહીયા પાણીની બોટલ ચાલીસ રૂપિયાની હોય.
હમ.
અને આપણે બહાર ફરવા જયા હોય એટલે ફરતા હોય એટલે પાણી તો જોઈએ જ પીવું જ પડે.
હા એ એ છે અને ઘરેથી તમે લઈ જાઓ તો એક બોટલ લઈ જાવ પછી કેટલી લઈ જાવ.
હા એ જ ને એ પણ એને રિફિલ બી કરવી પડે ને.
હા એ જ તો કહુ છું કે કેટલું થોડું લઈ જઈ શકો કઈ તમારે ફરવાનું હોય એટલે બઉ બધું પાણી તો તમે કેરી ના કરી શકો એક જ દિવસમાં.
હા અને આપણા સાથે બીજો સા સામાન હોય એટલે એક બોટલ થી વધારે આપણી પાસે જગ્યા બી ના હોય. અને કેવું કે બહાર જે અ પાણી મળતું હોય ફ્રી માં એ નળ વાળું એ બહુ મતલબ ખરાબ પાણી આવતું હોય એ તમે પીવો તો તમારી હેલ્થ ઈસ્યુ થઈ જાય એના કરતા પૈસાથી લેવું શું ખ ખોટું.
હા એજ ઘણી જગ્યાઓ સારી હોય પણ લોકો એને ખરાબ કરી નાખે છે આમ બોહુ ગંદ કી કરીને જો એ ના કરે તો નોર્મલ લોકો ત્યાં સારી રીતે પાણી પી શકે.
હા એ તો છે જગ્યાઓ સાફ અને શ સાફ સુથરી રાખો તો પાણી બી સ્વચ્છ રાખે પછી ટાંકી પાણી ની ધોવી પડે એ બધું તમે સ્વચ્છતા રાખો તો થાય.
પાણી ની ટાંકી તો કેવું કે ભઈ ધીરે આમ થોડાક થોડાક સમયે સાફ કરાવતા રેવો પણ પડે પડે એના ઉપર કોઈ એટલું ધ્યાન દેતું નથી લાઈક એક વાર ટાંકી બંધાવી દીધી પછી પૂરું થઈ ગ્યું.
હા અને કેવું કે આપડે ઘરની તો સાફ કરીએ પણ એ જે પબ્લિક ટાંકી હોયને તો જનરલી સાફ કરતા બી નથી અને એમાં બહુ લાંબા સા સમય સુધી પાણી સંગ્રહાયેલું હોયન તો બોહું ગંદી થઈ જાય એવું હોય. પાણી બી બદલાવવું પડે તમારે આ બધી ખબર રાખવી પડે.
હા એમાં શું કે પાણ ટંકી ખાલી કરીન નવું પાણી ના એડ કરે જો પાણી હોય એમને એમ જ રે. બસ નવું એડ કર્યા રાખે એટલે ગંદકી તો અંદર હોવાની જ.
હા અને જેમ મોંઘવારી ની વાત કરતો હતો હું. હવે તો કેવું કે તમારે તમે પચાસ હજાર પગાર હોયન તો બી સિટીમાં કઈ ના કહેવાય એવી એવી રીતે વપરાય જાયન કે તમને ખબર બી ના પડે કે હ આયાતા કે નતા આયા પૈસા.
સિટીમાં તો છે જ અને ઈફ તમારું ઘર ના હોય કે એના હોયન તો તો તમને બહુ પ્રોબ્લેમ પડે રેન્ટ એટલા ઓ ઓલા થઈ ગયા છે ન કે ના નોર્મલ તમે વન બીએચ કે લેવા જોવ ને તો એ સારી એવી સીટી માં વીસ હજાર ઉપર તો થઈ જ જાય.
હા એજ ને હમણાં મારે એક ફ્રેન્ડ હતો અમદાવાદમાં રૂમ રાખી એને તો નાની એવી રૂમ જ હતી તો બી દસ હજાર ભાડું થઈ ગ્યું એને બરાબર. હવે દસ હજાર પચ્ચીસ હજાર તો એનો પગાર હે એમાંથી દસ હજાર તો ભાડામાં જશે. ટ્રાવેલિંગમાં જશે. ઘરનો ખર્ચો ખાવા પીવાનું અને બધું કેવું કે પચ્ચીસ
બોલો.
પચ્ચીસ હજાર માંથી એન કઈ ના વધે.
હા એજ પચ્ચીસ હજાર સેલેરી તો અત્યારે કાઈ જ ના કહેવાય ને સિટી પ્રમાણે તો બિલકુલ ના કહેવાય. કેમ કે શું કહેવાય તમે કીધું એમ જ ટ્રાવેલિંગ છે ખાવા પીવાનું છે. પછી બાર થી એવું હોય તો પછી અમુક લોકોન ઘરે બી પૈસા મોકલાવાના હોય તો એ પચ્ચીસ હજારની અંદર એ શું મોકલાવે?
એજ ને પચ્ચીસ હજારમાં એનું પૂરું પડતું ના હોય ઘરે તો દૂર ની વાત. પણ કેવું કે અત્યાર ફેશર્સ બોલો
તમે બોલો.
અત્યાર કેવું કે ફ્રેશર્સ ને વધ વધારે ના વધારે ફ્રેશર્સ નીકળતા હોય એટલે. કોને સેલરી આપવી અને બધા મલી જતા હોય છે અને જુતા હોય એને મતલબ કંમની માટે વર્કર્સ. તો સેલરી વધારે આપે બી નહી પચીસ હજાર સુધી આપે અને ઘણી જગ્યાએ તો પંદર હજાર જ આપતા હોય.
હા એ થાય સ્કીલ ઉપર હોય તો હવે વળી તમારી સ્કીલ કેવી છે ને તમે કે કેટલું કામ હેન્ડલ કરી ચરો છો એ ઉપર આપે. ફ્રેશર ને તો નથી જ આપતા વધારે જો ફ્રેશર પાસે પાછી સારી સ્કીિલ હોય તો એને થોડુંક સારું મળે બાકી તો નહીં.
એજ નને અને એક એકલા મતલબ તમે કલી રૂમ રાખવી હોય ને તમારી પ્રાાઈવેટ તો તો તમારે પોહસાય બી નહી તમે મતલબ ઘણા ત્રણ ચાર પાંચ મેમ્બર ગોતવા પડે અને પછી પછી રૂમ રાખીને રહો ને તો આ તમને ફાયદો થાય કેમ કે તમે જાતે બનાવો પછી રૂમના દસ હજાર ના માંથી બધા ના વેચાઈ જાય
હમ એટલે એમાં તો જો એવું હોય તો પછી શેરિંગમાં જ રહેવું પડે યા તો પછી કોઈ પીજી કે એમાં લઈ લો ન તો થાય કેમ કે મોંઘવારી પ્રમાણે તમે એકલા રૂમ રાખીને રહી જ ના શકો અને ફેમિલી જોડે રહેવું હોય તો તો બહુ જ મોંઘુ પડી જાય કે તમારા ખર્ચ ફેમિલીના ખર્ચો અને ફેમિલી હોય એટલે નાનું તમારે ઘર ચાલેય નઈ મોટું જ જોઈએ
ફેમિલી વાળ ન તો પછ પચાસ પચાસ સાઈઠ સાઈઠ એસી એસી હજાર વપરાય જતા હોય એ લોકો શું કરતા હોય ફરિયાદ કરતા હોય કે ભાઈ આટલો પગાર આવ્યો આટલા ખર્ચ થઇ ગયા હવે તો વધ્યા બી નહિ આમ તેમ બધું ય એમ કરતા હોય
એ તો થાય જ કે પણ કોઈ બી તમે નોર્મલી માર્કેટમાં કોઈ પણ વસ્તુ તું લેવા જઉ કેટલી મોંઘી થઈ ગઈ લાઈક અમુક વસ્તુ તો આપણે અફોર્ડ જ ના કરી શકીએ ફ્રૂટ બી એટલા મોંઘા બીજી બધી વસ્તુ તો બી એટલી મોંઘી થઈ ગઈ છે નોર્મલ ગ્રોસરી શોપ ઉપરથી લોન તો થાય બાકી અમુક તો ડીમાર્ટમાં એટલા બહુ ભાવ હોય છે
હા એ વાત સાચી પણ ખાલી એકલું ઇંચ ફેશન વસ્તીને નથી મારી નાખતી પોતાના શોખ હોય ને એ પણ મારી નાખતો હોય તમારે પચાસ હજારનો મતલબ પચાસ હજાર પગાર હોય તો તમારે એ રીતે ચાલવું પડે પછી તમારા શોખ પચાસ હજારથી ઊંચા હોય તો પછી ખર્ચ થવાના જ છે
હા એ તો છે કે પછી સેલેરી ઓછી હોય તો તમારે શોખ મારવા પડે બાકી કી તમે તમારી સેલેરી પચાસ હજાર છે અને તમે એક લાખ રૂપિયા જે કમાય છે એના જેવું કરવા કે એ કરે છે તો મારે એ કરવું છે એની કન્ડીશન અલગ છે એના ઘરમાં ચાર જણા ગમાતા હોય તમારા ઘરમાં બે જણા ગમાય છે એ રીતે ધ્યાન દેવું પડે બધી રીતે એ રીતે જોવું પડે પછી શોખ રખાય
હા એજ ને કેમ કે સેલેરી એ પ્રમાણે તમે ચાલો ને મંથલી એક્સપેન્સ મેનેજ કરો તો તમારું જીવન શું જીવન સરળ બને બાકી તો તમે આડે ધડ વાપર વાપર કરો તો એ વ્યાજબી નાખ કેવાય અને પછી તમે એમ કહો કે ફ્લેશન નડી તે વસ્તુ ખોટી પડે હા ઇન્ફ્લેશન છે આપડે પણ એવું બી નઈ કે તમે મેનેજ ના કરી શકો સારા પગારમાં લોકો સારા પગારમાં મેનેજ સારા નઈ પણ ત્રીસ ચાલીસ હજારમાં બી સિટીમાં રેતા હોય એમને પરવડ હોય તો બી કઈ ફરિયાદના કરતા હોય પણ તમે તમારા ખર્ચા એટલા હૈ તો ભઈ તમે શું કરો?
હા એ તો છે જ કે શોખ થોડા ઓછા કરી દો તો તમારી સેલેરી ઓછી હોય ન તોય ચાલ્યું જાય.
હા એ ને તમે સાઈડમાં મતલબ કેવું કે બીજું કઈ કામ કરતા હો ને તો બી ચાલે કેમ કે એક એકલા નોકરી ઉપર તમે નિર્ભર છો. તો એના સાઈ એ કરતા સાઈડમાં તમે રાત્રે ફ્રી હોવ તો કે એક ફ્રીલેન્સિંગ ટ્રાય કરી શકો. કા તો પછી ઘણું બધું બીજું કામ બી એ મલતું હોય તમને એ કરી શકો. ઝોમેટો હૈ તો તમારા તમે ખર્ચા જે છે ઉઠાઈ શકો ફેમિલી ના.
હા એ તો છે કે ભઈ તમારા જોબની સેલેરી ઓછી હોય તો તમારે અધર વર્ક કરવું જોઈએ. પણ અમુક લોકોને એવું કે કે ભાઈ સ્કીલ ના હોય તો ટ્રાય ના કરે કે ના ન થી કરવું એમ કરેરા
ના અમુક વસ્તુમાં કેવું કે સ્કીલ મે નથી જોઈતી હતી હાર્ડવર્ક જોયે જેમ કે ઝોમેટો હે સ્વી વીગી હે. એમાં કયું કે બાઈક ચલાવવાનું અને જનરલી બધાને બાઈક ચલાવતા તો આવડતું જ હોય. તો બાઈક ચલાવીને બી તમે સારા એવા પૈસા કમાઈ શકો છો.
એવું કંઈક કરી શકાય બીજું બીજા બી આમ તો બઉ ઘણા રસ્તાઓ હોય છે. કે ભાઈ સાઈડ ઈન્કમ તમે ઝનરેટ કરો. પણ તમારે થોડું રિસર્ચ કરવું પડે ને થોડી મહેનત કરવી પડે તો થઈ તો જાય જ.
હા અને અમુક વસ્તુમાં કેવું ઈન્ટલેશનર બી હોય છે. જેમા ભાવ ઘટે તો બતલબ સારું પડે. કેમ કે ખૂટો ખોટા રૂમ ના ભાડા થઈ ગયા કે ભઈ, પાંચ પાંચ હજારની રૂમ દસ દસ પંદર પંદર હજારમા માં વેચાતી હોય. પછી ઘણા બી મતલબ આપડે ડીમાર્ટમાં જઈએ તો ઘણી બધી વસ્તુ ઘરની વસ્તુઓ બી મોંઘી થઈ ગઈ છે અત્યારના
હા એ છે પહી તમે એ ટાળી શકો કે ભઈ અમુક એવી વસ્તુ હોય ત્યાં લોકલ શોપ ઉપરથી લઈ લેવાય કે ડિમાન્ડમાં કેવું કે ભઈ પ્રાઈઝને એ બધું હેવી હાઈ થઈ જાય. તો એ લોકલ શોપ ઉપર થી લઈ લેવાય. મતલબ તમને જ્યાં સારું પડે ત્યાંથી લઈ લેવાય.
હા એજ પણ તોબી કેવું કે એમ પૈસા તો બહાર બી વધારે હોય. પાંચ દસ રૂપિયાનો જ ફરક પડે પણ પછી ક્વોલિટી બી જોવાનીને ઓછા પૈસામાં એવું ના કે ભઈ ક્વોલિટી બગાડી નાખો તમે.
હા એ તો છે. એ તો તમારે કેવી એની નીડ છે ને કેવું છે એના ઉપર તમારે રાખીને લેવું પડે. અમુક બઉ હેવી વસ્તુ લઈન કોઈ ફાયદો ની તમને થોડાક દિવસ જ યુઝ કરવી છે તો પછી શું કામ એટલી મોંઘી લેવી.
હા અને અમુક તો કેવા ખોટા ખર્ચા હોય લોકો ના કે જીમ જાય. ત્યાં જરૂર નથી કે ભાઈ પૈસા પૂરા પડતા નથી તો ભી જીમ જાય મેમ્બરશીપ ભરે અને પછી બે દિવસ જાય પછી કંટાળી જાય કે હવે નહી જવું. તો એના કરતા ભઈ રહેવા દો ને
એજ એજ થાય એમાંય અહ મારો એક ફોન આવે છે હું તમને કરું ફોન.
હા.
હા.